ટી કેવી છે
બસ ભગવાન ભરોસે છે વરસાદ સમયસર પડે તો પાક સારો થાય તો સારી સ્થિતિ હોય છે એમ
હમ્મ હા મારી પણ એજ ચિંતા છે આ ગયા વર્ષે વરસાદ મોડો પડ્યો એટલે ઉત્પાદન ઓછું થયું
તો આ વર્ષે ક્યા કયો પાક વાવ્યું છે તમે લોકે
મેં કપાસ અને મગફળી વાવી છે તે શું આવ્યું છે
મેં ઘઉં અને જવાર વાવ્યો છે. પાણીનો સુવિધા સારી છે. એટલે થોડી રાહત છે.
અચ્છા જમીનનું પરીક્ષણ કર કરાવ્યું છે.
હા છેલ્લા મહિને કરાવ્યું. જમીન માં નાઇટ્રોજન ઓછ ઓછું હતું એટલે ખાતર વધારે નાખવું પડે. એટલે બધું જોવું પડે ને એમ.
હા એ સાચું છે જમીન ટેસ્ટ. વગર ખેતી કરવી હવે મુશ્કેલ છે.
હા પેલા લોકો અંદાજે ખાતર નાખતા, પણ હવે વિજ્ઞાન પર. આધાર રાખવું પડે. તો સારું આપડું થાય એમ ખેતીની. કમ.
હા તું ટ્રીપ સિંચાઈ નો ઉપયોગ કરે છે કે નથી કરતી?
હા હા. સરકારની યોજના હેઠ ઠણું લ લગાવ્યું છે. પાણીની બચત પણ થાય છે. અને પાક પણ સારો થાય છે.
હો. હું પણ વિચારું જ છું કે લગાવવાનું શરૂઆતમાં ખર્ચો વધારે છે. પણ લાંબા ગાળે ફાયદો જ થાય ને.
હા આ વખતે જીવી જીવાતો બઉ. વધી ગયા છે. તો ખેતરમાં શું હાલત છે.
હા ખાસ કરીને કપાસ. મા જીવ જીવાંત તો નું આક્રમણ થયું છે. મેં જૈવિક દવાઓ ઉપયોગ શરૂ કર્યો છે.
એ સારું છે. કેમિકલ ઓછું આપ વાપરવાથી જમીન પણ બચી શકે છે. કેમિકલ થી ને તો જમીન ખરાબ થઈ જાય એટલે. બીજું કઈ કશું ઊગે નહી. એટલે બધું વિચારવું પડે.
તું ટેક્ટર કે મશીનરીનો ઉપયોગ કરે છે?
હા, હા હવે તો મજૂરી મોઘી પડી છે. મોઘી પડતી છે. એટલે મશીન પર આધાર રાખવો પડે મજૂરી કેટલી મોઘી. થઈ ગઈ છે. કેટલો લોકો આવે જ નહી. એટલે મશીન ન તો ઉપયોગ કરવો જ છે પડે.
સાચું છે સમય પણ બચે અને કામ ઝડપથી થાય ને.
હા હા કેમ કે ખેતીમાં ખ ર્ચો ઘણો વધી ગયો છે બીજું ખાતર દવા બધું મોંઘું થઈ ગયું છે. એટલે બધું વિચારીને બધું કરવું જોઈએ ને એમ.
હમ્મ એજ તો.
આ હા, હા, બોલ બોલ બોલ શું બોલે છે કે.
કઈ નહી જો ને સાચું છે સમય પણ બચે અને કામ પણ ઝડપથી થાય છે.
એમ હા તો પણ પાકનો ભાવ ભી યોગ્ય હોવો જોઈએ ને એમ.
હા એ
હા હા બોલ
સરકારે એમએસપી સારી રીતે અમલમાં મૂક્યો છે. નહી?
હા પણ.
હવામાન બદલા તું જાય. છે ક્યારે વરસાદ ક્યારે ક. સુૂકા કઈ નક્કી નથી.
હા આતા કારણે ખેતી જોખમી બની ગઈ છે. એટલે વિચારવું પડે એમ.
તેથી હવે ઘણા લોકો ખેતી છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. તન ખબર છે?
હા તું જૈવિક ખેતી વિશે શું વિચારે છે.
એ ભવિષ્ય છે. લોકો હવે સ્વસ્થ ખોરાક માંગે છે.
હા પણ સરૂઆતમાં. ઉત્પાદકો ઓછું થાય છે. એટલે ખેડૂતો ડરે છે. એટલે બીક લાગે છે.
હા એ તો તારી વાત સાચી છે. અને તારા ભવિષ્ય માટે તે શું? પ્લાન કર્યો છે.
હું તો નવી ટેકનોલોજી અપનાવીશ અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરવાનો પ્રયાસ કરીશ એટલે હું આવું જ વિચારું છું આમ
અચ્છા હું પણ સહકાર સરકારી સંસ્થા સાથે જોડાવાનો વિચાર કરું છું.
એમ તો ખેતી મુશ્કેલી છે? પણ સંતોષ આપે છે એમ.
હા પણ આપણે મહેનત કરીએ તો જમીન આપણને ક્યારેય નિરાશ નથી કરતી.
ચાલ મળીને કઈ કવિચાર કરશું આપડે કે આગળ શું કરવાનું છે. કે ખેતી જોડે એ ખેતી મૂકીને હવે બહાર શહેરમાં જ જવા માંડ્યા છે. એટલે? ખેતુ નું બહુ ઓછું થઈ ગયું છેું અનાજ પણ મોઘા થઈ ગયા છે એટલે વિચારો કરવો જોઈએ
હા એ તો તારી વાત સાચી છે
મોંઘવારી કેટલી બધી જઈ. જે બધું મોઘું થઈ ગયું છે એટલે આપને બીજું બધું લેવાની વસ્તુ હોય વાવાની બધું મોઘું હોય એટલે આપને વિચાર કરીને જ બધું કરવું જોઈએ? પણ ભગવાન નો સારો હાથ હોય તો એટલે થઈ જ. ત્યાં બધું આપડું?
હા ના એ તો છે જ.
ળ બીજું. તારું ખેતી મ કઈ નવું કરવું જોવે છે કે. વે તુએ શહેરમાં જવાનું વિચારે છે.
ના, ના હું શહેરમાં જવાનું નથી વિચારતી.
કેમ કે તારી ખેતીમાં બહુ થઈ જાયનું પૂરું તને.
ના થાય ક્યારેક વરસાદ ના કારણે કે આવી રીતે પણ કરવું પડે શું કરીએ.
આજકાલ તો હવે સીઝન વગર વરસાદ આવે છે. એટલે આપડો પાક બધો બગાડી જાય એટલે આપને નુકસાન તો બહુ જ થઈ જાય છે એટલે બધું વિચારીને એમ થાય કે તો સ આપને બહાર જતા રહી ખેતીમાં કઈ નથી મળતું ક કે વરસાદમાં પાક બગડી જાય છે. એટલે બધું વિચારવું પડે એને.
હા એ બી છે અને આમાં મેં વાંચ્યું તું કે દરેક પ્રકારની કળદ્રુપ જમીન જેમાં પાણી સા સારું હોય ને એવી જમીન મગફળીના પાક માટે અનુકૂળ છે. વાવણી થી વીસ પચીસ દિવસ પહેલા ઊંડી ખે ખેણ કરી જમીન તૈયાર કરવી અને જમીન જન્ય રોગોને અટકાવવા માટે મકાઈ બાજરી અથવા જુવાર પાક સાથે ફેરબદલી અથવા અંતર પાક કરવો. એનાથી સારું થાય.
તમને તને આવડું વિષ કેમ જાળવાનું આવી્યું. મને જાણ કરજે મ ની આવડી બધી નથી ખબર
અરે આ તો મને કઈ નહી આ તો મારા પપ્પા મને બધી વાત કરે એટલે મને બધી ખબર છે.
તો આપડે મોટા લોકોને ખેતી વિશે વધારે જાણ છે ને એટલે આપણે આપથી ના ખબર. ધોયા બી નીચેનેસર ને
હા અને તને ખબર છે છોડની સાથે શીંગો ખેતરમાં સારી રીતે સુકવવી સુકાય પછી મગફળીમાં દસ પસેન્ટથી વધે વધુ ભેજ ન રહેેવો જોઈએ એની કાળજી રાખવી જોઈએ.
કેવું છે તો તો બધું વ્ય ધ્યાન રાખવું જોઈએ ને આપને.
હા અને મગફળીનો પાક વરસાદ પર આધારિત છે. પણ વરસાદ લાંબો ખેચ ચાયને તો પિયત આપવું જોઈએ પાકમાં ફૂલ બેસવાની સીંગો બનાવવાની અને દાણા બેસાવવાની અવસ્થાઓ જ મીનમાં પ પૂરતું ભેજ હોવું જરૂરી છે. નહીતર ઉતારાપરા માટેટી અસર થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.
એવું છે તો તો બધું ખ્યાલ રાખવું જોઈએ તો આવી બધી માહિતી મને આપજે. એટલે હું બી બધું વિચાર કરીને જ બધું વાપરું ખેતરમાં.
હા એતો સાચી વાત છે.
બીજું શું કઈ પરિવાર કેમ બધું બરાબર છે.
હા એકદમ સારું છે આપણી ખેતીમાં તો વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ઉપયોગથી આધુનિક કારણ થઈ રહ્યું છે ખેતી માટે જરૂરી કાર્યો કરવા નાના મોટા અને અનેક ઓજારો વાપરવા છે. ખેતીની પ્રગતિના ભાગરૂપે ખાતર દવા બિયાણ વગેરે ના વિકાસ અને ઉપયોગ શ્રી થી આપણે ખેત ઉત્પાદન વધારવામાં સફળ થયા છીએ. અને આધુનિક ખેતર ઓજારો કારણે ખે ખેડ કર્યો ઝડપથી પૂરો કરી શકાય છે. અને એક પાકની કાપણી કર્યા બાદ સમયસર બીજો ભાગ વાવી શકાય છે. તને ખબર છે એવું?
ના ના આવી તો માહિતી મને નહોતી ખબર. એટલે તે મને આપી એ એટલે મને વધારે ખુશી છે કે તને બી બહુ. જાણ છે આના વિષય ખેતી વિ તે એટલે બહુ સારું કેવાય.
ના ના મને ખબર છે મને આવી બધી જાણકારીઓ હાસિલ કરવી મને બહુ જ ગમે.
એટલું સારું ખેતી વિશે આજકાલના છોકરાઓને આવડતી હોય વિશે જાણવું હોય તો બહુ સારું કેહેવાય કારકી આજકાલના છોકરાઓને ખેતી વિશે જાણવાનું કહે નવું લાગે ને. એ તો કેશે આ ખેતી તો બેકાર છે. કે આપણે શહેરમાં જ રેવાનું છે.
હમ્મ હમ્મ એ તો સાચું છે. વા વાવણીથી એક અઠવાડિયા પહેલા સિંગોમાંથી દાણા કાઢી હે હેક્ટર નાઈન્ટીથી હડ્રેડ કિલો બિયારણ તૈયાર કરવું અને દાણા મોટાને રોગ ગ્રાહિત હોવા જોઈએ. દવાનો પટ આવ્યા પછી તરત જ વાવેતર કરવું એ બહુ સારું જ કહેવાય.
એવું.
હા આને એક તો સુખુ ક સુખ કેમ મ મે મેળવું એ તને ખબર છે ખેતીમાં અને ભણતર છે પરંતુ દુઃખ કેમ જીરવું એનું કાર્ય ગણતર નથી.
એમ તો બઉ સારું કહેવાય છે મને આવી બધી માહિતી આપી એને તમારો ધન્યવાદ કે તમને આવી બધી મને માહિતી આપી.
અરે એમાં તમારે ધન્યવાદ. ના કહીશો આ તો મારું હક છે. તો હું બધાને અ સમજાઈશ મને જેટલું જ્ઞાન હશે હું બીજાને આપવા બિલકુલ નહી સંકોચઆવું.
બઉુ સારું બીજા ને આવું ધ્યાન આપતી રેજે. જેને વિશે માણસોને ખબર પડે કે ખેતી વિશે આજ બહુ આગળ વધ ધુ જરૂરી છે. કે આપણેે ખાવા પીવાનું શું કે હ આપને ખાવાતા જોશે ને એટલે ખેતી તો કરવી જ જુવે.
હમ્મ હમ્મ તારી એકદમ સાચી વાત છે.
હા હું હો તો મોઘી વ તો પણ લેવી જોઈએ. ખાવા માટે જીવી એ છીએ આપણે. આપણે.
હા હા એ તો એકદમ સાચી વાત છે સારું સારું ચલો લો પછી મળીએે આપડે.
હા હા.
જય માતાજી.
જય માતાજી.